હલો
કેમ છો?
મજામાં, તમે કેમ છો?
બસ હા મારે ત્યાં કૂતરું છે પાળિયું છે ને પેલું સ્ટ્રીટમાં હોય એવું આ એની જોડે બસ બેઠીછું બાર.
વાહ એ તો બઉ જ સરસ.
હા પ્રાણીઓ સાથે અમારી સારી મિત્રતા છે.
એ તો તમે સાચું કીધું પ્રાણીઓ સાથે તો મિત્રતા હોવી જ જોઈએ.
હા. ને પ્રાણીઓ તો કેવું પણ આમ લાગણી ધરાવતા જીવ છે.
હા એ તો સાચું
હા.
લાગણીની સાથે સાથે એમ વિશ્વાસ પાત્ર પણ હોય છે.
હા એ તું ઘણા જ હો.
હા પછી બિલાડી હોય, કૂતરો હોય કે ઘોડો.
હા બધાજ આમ વફાદાર રહેતા હોય છે પોતાના માલિક ના પ્રત્યે.
હા જૂના સમયમાં જૂના સમયમાં બી પ્રાણીઓ આપને બહુ જ કમાવતા હતા જેમ કે સામાન અહીંયા બીજી જગ્યાએ શિફ્ટ કરવો હોય દૂર બીજા ગામમાં લઇ જવો હોય ત્યારે પણ પ્રાણીઓ કામ આવતા.
હા અને તેવું કેવું આમ બોલી શકતા નથી પરંતુ એમનો જે પ્રેમ છે, લાગણી છે, અને વિશ્વાસ છે આપણા પ્રત્ય એ ઘણો જ આમ સારું હોય છે ને સમજી પણ શકતા હોય છે એ લોકો તો.
હા હજુ કાલે જ મારા ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી કે એ કૂતરાનું બડે હોય છે ને તો એના માલિક એનો બર્થ ડે ઉજવતા હોય છે.
ઓહ હો
કેક બી હતી બધા તાલીઓ પાડતા હતા અને કૂતરાની આંખોમાં આંસુ હતા ખુશી એટલો એમ ઇમોશનલ રીલ હતી ને
હા કેમકે એ લાગણીનો આમ અનુભવ તો કરી જ શકતા હોય છે.
હા.
હા
અમારી કોલેજમાં બી જ છે એવા બે ત્રણ કુતરા એમન એમને દૂર થી અમને આવતા જોઈ ને મનેને મારા મિત્રોને એટલે તરત દોડી આવે અમારી જોડે.
હા એમને કેવી કે આમ સ્મેલ આઈ જાય કે હા મને જે ગમ તું મને જે ગમાડે છે, એ માણસ આવી ગયા છે અને મને ખાવા પણ કઈક આ આપશે એ લોકો
હા, એું છે.
હા અને પ્રાણીઓ, પ્રાણીઓ સાથે આમ મિત્રતા કરવાથી, છેને. આપણામાં દયા છે, કરુણા છે, અને જવાબદારીની ભાવના વિકસે છે
હા, એ તો ખરુંજ
હા, એટલે આમ પ્રાણીઓ, સાથે પ્રેમથી. નથી, વર્તું એ દરેક વ્યક્તિની ફરજ છે.
હા, હજુ બે દિવસ પહેલા જ છેને, અમારી કોલેજની લાઈફમાં છેને, બેિલાડી એ ત્રણ બચ્ચા મૂક્યા હતા.
ઓહ, હો, હો
દેખાતી નથી, અમને થ કરવું, શું હ તો પછી અમે બારથી એ એના, માટેનું ખાવાનું લઈ ને યા, નેને પછી મેં બધા, એને ખવડાવતા શીખ્યા નાના બચ્ચા ને
ઓહ, હો, હો
તો નતા ખાતા પણ પાછળથી, ખાવા લાગ્યા હતા.
વાહ, સારું કેવાય
એમને મદદ કરીને, આપણની અંદરથી એવી ખુશી થાય, ને એ બહુ જ ખુશી થાય. આપણે જણાવી ના શકીએ એવી
હા અને પ્રાણીઓની એમ કહીએ, તો આપણે જીવનમા પણ ખુબ આમ મહત્વની ભૂમિકા, ભ બજવતા હોય છે.
હા, એ તો ખરું
હા અને અમુક પ્રાણીઓ, તો આમ આપણને દૂધની પણ પ્રોવાઈડ કરતા હોય છે.
હમ આ ગાય ભેંસ બકરી, અત્યારે તો ઊંટ નું દૂધ પણ વપરાય છે. એ રીતે ચોકલેટને આઈસક્રીમ, એ બધું બનાવવા
હા, એમ અલગ, અલગ પ્રાણીઓનું અલગ અલગ, અલગ દૂધ હોય, ને એની અલગ અલગ આમ ખાસિયત હોય છે.
હા.
હા અને, ખાસ કરીને, તો કૂતરાની જે વફાદારી માટે જાણતો છે.
એ તો એના વિશે, તો આપડી સ્કૂલમાં કઈક પાઠ પણ આવતોું હતો, નઈ કુતરાની વફાદારી, ન નામ યાદ નથી, પણ પ્રા આવતું, તું ખરું એના વિશે કઈક પછી જુમુ ભીસ્તી એમાં એની વેણુંપાડાાનું નામ હોય, છે
હા, એ પણ ખરું હો એમાં, પણ આમ સારી મિત્રતા દર્શાવી હોય છે, એ પાઠમાં પણ
આપડી, બી તમારું બી એવું કોઈ હશે, એવું પાલતુ પ્રાણી છે, તમારી જોડે
હા, એક આ સ્ટ્રીટ ડોગ છે, એને કેવું કે હાલ કેવું નાનું હત, ને ત્યારથી પાડેલું ને તો આમ અમારા વગર રહી, ના શકે અમે ક્યાંક બહાર ગયા હોને, તો અમને જો દૂર થી, આમ ખબર પડી જાયને અવાજ બાઈક એમનો અવાજ સાંભળી ને ખબર પડી જાય, ને કે હા, આયા તો આમ છેક, ગેટ સુધી આ જશે ને પછી, તો એવી આમ બૂમો પાડશે ને પેલું નાનું છોકરું, કેવું આપડે ઘરે જઈએ, તો ખુશ થઈ, જતું હોય છે. એ રીતે આમ ખુશ, ખુશ થઈ, જાય અને અમને, તો એવું લાગે કે પાલેજી ખાવા માટે આવ્યું હશે, ની બૂમો પાડતો હ પણ એને અમે જ્યાં સુધી ઉપર ઘરમાના પહોંચે, ત્યાં સુધી પાલેજના, ખાય પણ અમારી આગળ પાછળ જ મ્યા કરશે, કે તમે આ્યા મને કેમ નતા લઈ ગયા એવું કેતો હોય, ને એવું જ લાગતું હોય, મને
હમ, અને તમારી ગેરહાજરી મા તમારા ઘરનું, ધ્યાન બી રાખતો હશે
હા, એ તો ખરુંજ
હા, અનેટલા પ્રાણીઓ, શું પક્ષીઓ બી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, સવારમાં વહેલા ઉઠ કે ત્યારે ચકલી, ચકલીઓ નો કલરવ સાાબર, લેલા
હા, એ પણ આમ આપડી મનને ઘણી જ શાંતિ પૂરી પાડતા હોય છે.
હા
કેમ કે તમે આમ સવાર ઉઠીને, જ એ લોકો ન આમ અવાજ સાંભળો ને તો એટલું એમ શાંતિ અનુભવ, એટલો આમ આનંદ અનુભવો ને કે પૂછાય જને
એજ ને મોરનું, નૃત્ય જુવઓ તમે એટલો મસ્ત ડાન્સ કરે છે, એમાં આપણને શાંતિ મળે છે.
હા, અને જોવામાં પણ એટલું સુંદર, અને રમણીય લાગતું હોય છે, ને દ્રશ્ય જયારે કળા કરતો હોય. ત્યારે ઘણી જ મજા આવે, જોવામા
અને તમે સુગરીના, અનેને દરજીરા ના માળા જોયા છેને, કેટલો મસ્ત મસ્ત બનાવે છે.
હા, એ લોકોની આમ કલા કલા જ કઈક અલગ પ્રકારની છે.
હા, આપડે તોું વિચારી બી ના શકી, કેમનું બને
અને અમુક પક્ષી, તો કેવું પાંદડા માંથી માણુસીી બીને બનાવતા હોય છે.
હા અને અને આ બાયોલોજીકલ સાયકલમાં બી હેલ્પ, કરે યાર સીટ ડિસ્પઝલ કરીને એક, એક બીજી, બીજી જગ્યાએ, પહોંચાડે
હા, અને ફૂડ વે છે, ફૂડ ચેન લઈ લો, એમાં પણ એમનો, આમ ઘણો રોલ હોય. ઇકોસિસ્ટમમા
હા, નાના કીટકોની પોપ્યુલેશનને કંટ્રોલ કરે છે.
હા અને ઘણા લોકો, તો કેવું જે પોતાના પાલતુ પ્રાણીઓ હોય. એની સાથે, આમ સમય પસ પસાર કરીને પોતાનો જે સ્ટ્રેસ હોય, આખા દિવસનો એ પણ આમ દૂર કરતા હોય છે.
હા આ તો તમે ક છો, તો સાયન્ટિફિકલી પણ પ્રૂવ થયેલું છે, કેટલા બધા સાયન્ટિસ્ટોએ કીધું છે. કે, બા કે પાલતુ પ્રાણીઓ સાથે સમય પસાર કરવાથી આપણા મનને શાંતિ મળે છે, તમે કીધું એમ આપણને જવાબ જબદારીઓ નો અનુભવ થાય છે.
હા, અને અમુક વાર તો
સજેસ્ટ કરતા હોય કે તમારે પેટ થેરાપી લેવી જોઈએ.
હા એ પણ સાચી વાત છે, કેમ કે એ લોકો એટલામ રમણીય અને એટલા ખુશ હોય છે ને કે આમ પૂછાય નહી અને એમનું જે ઈનોસેન્ટ ફેસ તમે આમ જોઓ ને તો એટલું મસ્ત લાગતું હોય ને કે દયા હ જય આપણને
અને અને અડધું ટેન્શન તો એમને જોઈને જ દૂર થઈ જાય.
હા અને કેવું કે પ્રાણીઓ સાથે અમુક વાર મિત્રતા કરતી વખતે છે ને કેટલીક સાવજેતી પણ રાખ વી જરૂરી છે આપણા માટે. કેમકે તેમને ક્યારેય હેરાન ના કરવા જોઈએ આજકાલ બહુ જ લોકો એમ હેરાન કર ત હોય છે, અને પછી જયારે કૂતરું મારે ને તો એમ કે છે કે મારે છે એટલે મારી છે પણ તમે પહેલા જ એને હેરાન ના કરતા હોવ તો એ ક્યાંથી હેરાન કરવાનું છે.
હા મેં તો અમુક એવા પણ કેસો સાંભળેલા છે કે પેલા કુ તરું લેવા માટે તો એડોપ્ટ કરી લે પણ પછી કૂતરું ને તો બીમાર થઈ જાય, કાં તો પછી ઘરડું થાય કા તમને ના રાખવું હોય તો ગમે ત્યાં ત સ્ટ્રીટ ડોગ ની જે મને ગમે ત કાઢી મૂકાય પોને પોતાની જોડે ના રાખ
હા એ તો સાચી વાત છે અને હા. અને જો તમે પ્રાણીઓ પાળો કા તો એની સાથે મિત્રતા કરો ને તો તેમના ખોરાક અને સ્વચ્છતાનું પણ આપણે આમ ધ્યાન રાખવું જોઈએ. બીમાર અથવા અજાણા પ્રાણીઓથી આમ સાવચેત રહેવું જોઈએ.
એ તો ખરું.
હા આપણે એમ કહી શકીએ કે પ્રાણીઓ સાથે મિત્રતા આપણને પ્રેમ કરુણાને, જવાબદારી શીખવે છે. જે પ્રાણીઓને પ્રેમ કરે છે તે સાચા અર્થમાં માનવતા ને પણ પ્રેમ ક કરતો હોય છે.
હા એ તો સાચું કીધું પણ
એટલે આપણે આમ દરેક પ્રાણી સાથે આમ દયા ભાવ અને સ્નેહિતિ વર્તવું જોઈએ.
હમ્મ કેમ કે માણસોને તો બીજા મિત્રો મળી જાય પણ આ પ્રાણીઓ ન કોણ છે આપડા સિવાય
હા
એટલે આપણેે એમની કાળજી રાખવી જ પડે.
હા. અને અમુક વાર તો કેવું થાય કે અમુક લોકો એટલા આમ હદ સુધી પ્રાણીઓને નફરત કરતા હોય છે ને કે હજી ઘરની આગળ તમારે આવ્યું છે અને બેઠું જ છે તો પણ આમ મારશે એને ભગાડી દે પણ એ ખાલી બેઠું જ છે ને હા. એવી રીતે આમ ક્રૂરતા સાથે ના વર્તવું જોઈએ.
હમ્મ અમે એક વાર એક જગ્યાએ બેઠા તા ને તું કૂતરું ખાલી જતું તું તો પેલા લોકો પથરા મારવા લાગ્યા પણ બિચારું જાય છે તો એ એનું કામ કરવા દો ને શું કે હેરાન કરો છો પછી કે છે કૂતરા કરડે છે
તો કરડે જ ને
એજ ને આવું બધું કેમ હેરાન કરે છે આટલું.
હા સારું સા વાંધો નહી ચાલો પછી વાત કરીશું આપડે.
હા પાકુ આના માટે તો વધારે ટાઇમ જશે આપડે
હા હા. સારું સારું આવજો હા.